હલો!
હા તમારો અવાજ ફોન થોડો નજીક લાવ તમારો અવાજમાં નથી આવતો.
હવે અવાજ આયો?
હા કમ્પ્લીટ અવાજ આવે છે.
બોલો સૌ મજામાં તમે કેવા મજામાં? તબિયત તમારી સારી ને? હા જમી દીધું
હલો!
હલો, હં અવાજ નથી આવતો.
તમે જમી લીધું?
હા જમીલીધું મે તો
બરાબર કેવીતમારે તબિયત સારી ને?
હા સારી છે. કેવી તમારી સારી છે?
હા મારી તબિયત પણ સારી જ છે.
આવી રીતે બધે મુસાા ફરી કે નોકરી આવવા જવાનું તમને ગમે
હા ગમે ને ટ્રેનમાં સફર કરવાનું કોણને ગમે અત્યારે તો બઉ સારું એવું ટ્રેન નું છે કે ટાઈમ પર ટ્રેન આ આવી જાય છે એટલે ઘરે વેહેલા પણ આપ આપડ આવી જઈએ છ છેએ ટ્રેન ના લીધે ઘણો એવો ફાયદો થાય છે અમને.
બરાબર
હું છું પછી મારા ફ્રેન્ડ છે. હવે બધા જોડે જ ટ્રેનમાં જઈએ અને ટ્રેન માં પાછા બી આવી જઈએ. તમે કદી ટ્રેનમાં મુસાફરી કરી.
ના ના હું પણ એ ક ગઈ નથી પણ એમ બધીવીબર કે તમે અન્ય વાહનોમાં સફર કરો એના કરતા કે તમને જ્યાં તમારે થોડે જવું હોય. ત્યાં તમને થોડા વહેલા પહોંચાડી દે
હા એ તો છે અને ટ્રેન નો સફર કેવું આમ મસ્ત સફર હોય છે કે તમે આવતા જતા ઘણું એવું સારું બધું. જોવાનું પણ મળતું હોય છે. અને આમ જોવા જઇએ ને ટ્રેન સસ્તા માં સસ્તું આપો છે પરિવહન છે ને ટ્રેન છે. ટ્રેનમાં તમે ઓછા પૈસામાં કે તમારે દૂર જવું હોય તો તમે આરામથી જઈ શકો છો. ઇવન તમે તમારે સુતા સુતા બી જવું હોય તો સ્લીપર માટેની બી અલગ ટિકિટ આવે છે. બેસ બેસીને જેવું હોય તો જનરલ આવે છે. અને જો તમારે એસી માં જવું હોય તો તમારે કો એસી ની આદત પડી ગઈ હોય ઘરે એસી હોય ને તમે એસી વગર રહી ના શકો. હોય તો એસી ની પણ સુવિધા હોય છે ટ્રેનમાં
એની બી કોઈ જ વિધિ માહી છે
હા મને હું રોજ ટ્રેનમાં આવું જાઉં છું ને એટલે
હા એટલા માટે કે તમે નોકરી આતી કેતાતો એમાં અને ઘણી બધી કેરી અવર જવર મળે છે એમવા અમદાવાદ પાથી ઘણી બધી ટ્રેન ની માહિતી મળી શકે એવું લાગે છે મને
હા. હું જોઉં ને હું પહેલેથી જ ટ્રેનમાં સફર કરું છું પછી મારી જ્યાં જોબ લાગી ત્યાં પણ હું ટ્રેન થી જ જાઉં છું. ટ્રેન થી જઉું છું. મારે ડેલી ની ટ્રેન હોય જ છે ફિક્સ ટ્રેન હોય છે જવાની આવવાની એ કમ્પ્લિટ ટાઈમે જ આવી જતી હોય છેને કોઈક દિવસ કઈક અ આગળના સ્ટેશન ને કઈ કામ ચાલુ હોય તે સમારકામ ચાલુ હોય તો કોક દિવસ ટ્રેન લે પડી જતી હોય બાકી એવરી ડે તો રેગ્યુલર જ આવતી હોય.
ના કઈ ખઈ ને બોલતા હોયવું કેમ લાગે છે અવાજ બરાબર નથી આવતો
મારો અવાજ નથી આવતો બરાબર
બધા સાથે વાત કરતો હોય એવું લાગે છ.
ના ના મેં તો ક્યારનું જમી લીધું છે. અહિયાં તો એક નેટવર્ક ન ઈસ્યુ છે એટલે એવું લાગતું હશે.
હમ તમે તમારી જોબ માટે જાઓ તો ઘણી એવી તમે ટ્રેનમાં બેઠા હશે. અને મેટ્રો વિશે તમારે શું કેવું છે.
મેટ્રો વિશે તો અત્યારે સારામાં સારી સુવિધા જે કરી છે એ મેટ્રોની છે. આ મેટ્રો વસ્તુ કેવી? એ મેટ્રિક ગની ટ્રેન જ આવે છે પણ એ ઇલેક્ટ્રિક આવે છે પ્રોપર ઇલેક્ટ્રિક જ આવે છે. અને તમે જે સિટીમાં રહેેતા હોય જે સિટીમાં તમે જોબ કરતા હોય એ મેટ્રો ત્યાં સુધી આખી સિટીના ખૂણે ખૂણે જતી હોય છે તો તમારે કેવું કે તમારો ટાઈમ બી બચે. અને મેટ્રોમાં ટિકિટ પણ થોડીક સસ્તી હોય છે અને મેટ્રોમાં એસી ની પણ સુવિધા હોય છે.
હ બરાબ ઘણી બધી સુવિધાઓ વધી ગઈ છે. પેલા એવું હતું કે ખાલી ટ્રેનમાં જોઈએ એજ ટ્રેનો હતી મેટ્રો હતી ને હવે મેટ્રો આવી ગઈ છે તો તમને ઓછા સમયમાં તમારે જવાની જગ્યાએ પહોંચાડી દે. ધાર કે કોઈ વ્યક્તિ અલગ એવી જગ્યાએ નોકરી કરવા જતું હોય જયાં ત્યાં શહેરમાં જવામાં ઘણો બધો ટાઈમ લાગે ત્યાં ટાઈમસર પહોચ એવું જ હોય એવા વ્યક્તિઓને ટાઈમે ત્યાં કંપની એ કે પોતાનો વ્યવસાય કરવા જ્યાં જતા હોય તેને પહોંચાડવામાં ઘણી બધી મદદરૂપ થતી હોય છે.
હા એ છે અને બીજા કે જો પ્રોપર એ સિટીમાં રહેતા હોય, એ સિટીમાં જો એ લોકો સ્ટડી કરતા હોય, ભણવા જતા હોય તો એ લોકો પણ મેટ્રોનો ઉપયોગ ઘણો એવો સારો કરતા હોય છે એ લોકો પણ પોતાના સાધનો ઘરે મૂકીને મેટ્રોમાં જ સફર કરતા હોય છે. કારણ કે મેટ્રો સુવિધા બહુ સારી મળે છે. ઉનાળો હોય તો તમને એસીની ઠંડી હવા પણ મળતી હોય છે એટલે તમને ગરમી પણ ના લાગતી હોય છે. કઈ સફોકેશન જેવું ના થતું હોય બહાર તાપથી પણ તમે બચી શકો ટ્રેનમાં આમ મેટ્રોમાં મેન જવાનું રીઝન શું છે કે જે તમે તડકામાં બીમાર પડી જાવં છો પછી બસ માં જાઓ તમે તો, ઘણી એવી ગીર્દી હોય છે. તમારા જેવા બીજા બધા બો હોય છે. જે બસમાં મુસા મુસાફરી કરતા હોય છે. તો તમે મેટ્રોમાં જાવો તો તમામે મેટ્રોમાં એટલી બધી પબ્લિક પણ ના હોય, એટલી બધી ભીડ પણ ના હોય તમે આરામથી જઈ શકો છો
હા તમે જયારે મેટ્રોમાં મુસાફરી કરતા હોય તો ઘણી બધી આવી સુવિધા મળવાથી હવે દૂર ના વ્યક્તિ શું પણ નજીકના વ્યક્તિ પણ તેનો લાભ ઉઠાવતા હોય અને મેટ્રોમાં બેસીને સફર પૂરો કરતા હોય છે પોતાનો
હા, હું જોબ પર જોઉં છું તો ઘણા બધા સ્ટુડન્ટ હોય છે પછી ઘણા જેવા મારા જેવા નોકરી વાળા પણ જે હોય છે, એ બધા મેટ્રોમાં જ ય મોસ્ટ ઓફ જેટલી બી પબ્લિક છે મેટ્રો નો ઉપયોગ થોડક વધારે કરતી હોય છે બસ કરતા
બરાબર બસમાં તો કેવું કે વધારે ભીડ ભાડ વાળી જગ્યા હોય બસ સ્ટેશનમાં તમારે જવું પડે, ત્યાં વેઇટ કરવું પડે અને જયારે બસ માં ચઢો ત્યારે ધક્કા મુક્કીમાં કોઈને વાગી પણ જોય તું હોઈ અ ઘણી વખતે ઘણા બધા એવા એક્સિડન્ટ પણ બની જતા હોય કોઈ કોઈ માણસ બસ માં ચડવા જાય ને પછી નીચે પડી જઈને વાગે બસ ના ટાયર નીચે પણ આવી જાય ઘણા એવા પણ ઘટના બનતી હોય છે જેના કરતા મેટ્રો થોડી સુવિધા સારી ગણવામાં આવે છે
હા એ બરાબર છે કારણ કે મેટ્રોમાં કેવું હોય છે કે, જેવી મેટ્રો તમારા સ્ટેશન પર આવે ત્યાં સુધી એનો દરવાજો ઓટોમેટિક બંધ જ હોય છે. જેવી ટ્રેન મેટ્રો ટ્રેન ઊભી છે એટલે એના દરવાજા ખુલી જાય છે જેટલા બી મુસાફરો હોય એ મેટ્રોમાં ચઢી જાય છે અને પછી જયારે મેટ્રો પડવાની હોય એની પાંચ સેકન્ડ દસ સેકન્ડ પેલા બે દરવાજા બંધ થઈ જતા હોય છે એટલે આવું કઈ કોઈ પડી જાય કોઈ બહાર હાથ કાઢે અમુક લોકોને નહિ એવું હતી કે ગાડીની બાર ટ્રેનની બહાર હાથ કાઢવાનું તો એવું કશું બી એમાં થઈ શકતું નથી એટલે અકસ્માત થોડોક ઓછો સર્જાય છે મેટ્રોમાં
ના કરવાથી આવી બધી ના શિકાર બનતા હોય માણસ બંધ કરી શકતા ને સારી સુવિધા પણ બની રહે છે
હા અને જે આ મેગા સિટી છે ત્યાં આગળ મોસ્ટ ઓફલી બધી જગ્યાએ તમને મેટ્રો જોવા મળી જતી હોય છે અને બીજી કે તમારે બહુ લોંગ રૂટ પર જવું હોય તો અત્યારે બુલેટ ટ્રેન પણ આવી છે બુલેટ બુલેટ ટ્રેન છે વંદે ભારત છે અત્યારે જે બુલેટ ટ્રેન નું કામ ચાલુ છે જો હાલ બધી જગ્યા એ એના સ્ટેશનો બનવાની તૈયારી જ છે અમુક અમુક જગ્યા એ બની ગયા છે અને અમુક જગ્યા થોડા એવા બાકી છે જયારે બુલેટ ટ્રેન ચાલુ થઈ જશે તો મુસાફરોને ઘણો એવો ફાયદો થઈ જશે કારણ કે બુલેટ ટ્રેન જયારે આવશે તો પાંચસો થી છસો કિલોમીટર નું જે અંતર હોય તમારે કઈ દૂર જવું હોય પાંચસો છસો કિલોમીટર એ તમે માત્ર ત્રણ ચાર કલાકમાં જ તમે કરી શકતા હો છો પણ બુલેટ ટ્રેનમાં કેવું કે એની ટિકિટ થોડી વધારે પડતી હોય અ ખર્ચા વાળી હોય છે જે રીતે તમે પ્લેનમાં જાઓ છો પ્લેનમાં જે ઓછામાં ઓછી ટિકિટ હોય છે ને એ રીતની એની ટિકિટ જતી હોય છે કારણ કે તમને બહુ જ ઓછા સમયમાં તમને બહું જ દૂર સુધી તમારે કઈ ફરવા જવું હોય તમારું કઈ કામ હોય ત્યાં આગળ તમને લઈ જતી હોય છે અને એને અમુક અમુક સ્ટેશન જ હોય છે જ્યાં આગળ બુલેટ ટ્રેન ઊભી રહેતી હોય છે નહી તો એ સીધું ત્રણસો ચારસો કિલોમીટર જ એનું સ્ટેશન આવે છે
બરાબર કરતા કરતા પણ સારી સુવિધા હોય છે અ જેમાંથી જે જગ્યાએ જવું હોય ત્યા કોણથી તો કાઈ નઈ બરાબર
હા. હું તો કઉ તમારે પણ ટ્રેનમાં મુસાફરી કરવાનું શરૂ કરી દેવું જોઈએ તમે જે પોતાનું પર્સનલ વીહિકલ હોય છે એક્ટિવા હોય છે તમારી જે કાર હોય છે એ કારમાં જવાનું તમારે ઓછું કરવું જોઈએ ને એક વાર તમે ટ્રેન માં કઈક લાંબો સમય સુધી એમ સફર કરવું હોય તો એક વાર તમે કરી જવું જોઈએ બહુ સારો એવો અનુભવ થાય છે
હમ્મ જવાનુ શું જવાનું હોય જવાનું હોય એ રીતે
ના ના મને કઈ ખબર ના પડી કારણ કે તમારો અવાજ મને નાાગે બરાબર
હ હજુ તો કઈ ટ્રેનમાં જવાનું ચાલુ કરીયું નથી પણ જો કઈ તમારી ઘરવાળી થાય તો બીજા કઈ સાધનને બદલે ટ્રેનમાં જવાનું જોઈ કરી
હા હા જરૂર તમે ચોઈસ કરજો કારણ કે ટ્રેનનો તમારે એક વાર તો જીવનમાં અનુભવ લેવો જોઈએ અને જો તમે એક વાર ટ્રેનમાં જશો તો તમને વારંવાર તમારે કઈ જવું હોય તો તમે ટ્રેનનો જ ઉપયોગ કરશો
ઘણી વાર એવું બનતું હોય ગઈ હોય ટિકિટ લઈને બેઠે ના હોય કે પછી અ અમૃદરવતીથી જળી ગયા હોય. એવ અમને પકડી લે છે પછી એમની પાસેથી દડવર ખોલવામાં આવે છે તમારી પાસે જઈ સુધ છે
ના ના મારી પાસે તો એવું કશું થયું નને કારણ કે અમારે તો જે ટિકિટ રોજની લેવાની હોય છે એમ જગ્યાએ અમારે મંથલી પાસ કરાવવાનો હોય છે કારણ કે અમારે રોજ જવાનું હોય છે એટલે અમે રોજ થોડી ટિકિટ લઈ શકીએ એટલે અમારી માટે જે રોજ અપડાઉન કરતા હોય ને એમની માટે સ્પેશલ પાસ ની સુવિધા પણ હોય છે જો તમારી જોડે પાસ હોય છે. તો તમારું કોઈ ટીસી તમાને દંડ લેતો નથી કારણ કે તમારે પાસ એક જાતની ટિકિટ જ કેવી? તમારી મંથલી ટિકિટ કેહેવાય છે. અને તમારે ટિકિટ કરતા પાસ ઘણો એવો સસ્તો પડતો હોય છે. જો તમારી ટિકિટ એક દિવસની જવાની ત્રીસ રૂપિયા હોય ને આવવાની ત્રીસ રૂપિયા હોય. તેની જગ્યાએ તમે પાસ ખરીદો તમારો ખાલી દસ રૂપિયામાં બધું પટી જતું હોય છે. જે તમારા ઉપર પચાસ રૂપિયા તમારા બચી શકતા હોય છે પાસ ના કારણે તો અમે બધા તો પાછ જ કરીએ છીએ એટલે અમારે કોઈ દિવસ કોઈ ટીસી હોય કદાચ અમને ઉઊભી રાખી ને અમારી જો પૂછપરછ કરે અમારું ચેકિંગ કરે તો બેમાર જોડ પાસ હોય છે તો અમારા જો દંડ વસૂલતા નથી. પણ અમુક લોકો જે હોય છે જે ફ્રીમાં મુસાફરી કરતા હોય છે જેમ જો પાસ બી ના હોય જનજ ટિકિટ બી ના હોય એવા લોકોને ટીસી શોધી કાઢે છે એનું ચેકિંગ કરે છે અને એની જો ટિકિટ ના મળે અથવા તો એની જોડે પાસ ના મળે તો પછી એની જોડે જે બી દંડ થતો હોય છે એ દંડ એ લોકો વસૂલતા હોય છે.